કેમ છો બેન?
હેલો.
હા તમને મારો અવાજ આવે છે.
હા મને આવતો છે.
હા. બેન તમારી જોડે આજે મજે મને પાણી વિશે વાત કરવાની છે તો હું કરી શકું.
હા કરી શકો છો.
હા પાણી પાણી એટલે ઈશ્વરના તરફથી મળેલી આપણા માટે જીવન જરૂરિયાત માટે એક અમૂલ્ય ભેટ છે જે આપણને પાણીના રૂપમાં મળેલી છે જીવન પછી જો ઈશ્વરના કોઈ આપણા ઉપર મોટો ઉપકાર છે ને તે આપણને પાણી ના સ્વરૂપે મળે છે. ને પાણી કોઈ બનાવી નથી શકતું. કેમ કે પાણી એ છે ને વરસમાં એક વાર જેમ ચોમાસુ ઋતુ આવે છે ને ત્યારે વરસાદ થાય છે ને તે ઈશ્વર આપણને આપે છે ને પછી એ વર્ષ ઈશ્વર આઠ મહિના સુધી આપણને એકત્રિત કરે એટલે જમીનને પચાવીને મૂકે ને પછી એ જીવન આપણા કામ માટે પાણી ખૂબ જ જરૂરી છે પાણી ના હોય ને તો જીવન અસંભવ છે. કેમ કે પાણી વગર જીવન શક્ય જ નથી અ જેમ કે માણસ છે ને ખાય ખાધા પીધા વગર ચોવીસ કલાક સુધી રહી શકે છે બે કલાક બે દિવસ સુધી બી રહી શકે છે. પરંતુ પાણી વગર માનવ જીવન અશક્ય છે પાણી વગર રહેતું નથી. ને માનવ જીવનની વાત કરીએ તો પછી માનવ જીવનનો ઉપરાંત કરતા આપણા પશુ પક્ષીઓ અ પશુ પક્ષીઓ જીવજંતુઓ બધાને જ પાણી ખૂબ જ જરૂરી છે પાણી વગર કોઈ રહેતું નથી. પાણી જેમ તમે કીધું ને કે પાણી વગર જીવન અશક્ય છે ને પાણી નો સૂત્ર પણ છે એચ ટુ ઓ નો સમાવેશ થઈને પાણી બને છે. જે આપણને વર્ષાઋતે સ્વરૂપે મળે છે. જે દેશમાં પાણી ના હોય ને તે દેશમાં ખુબ જ અકાલ પડે છે પાણી વિશે. ને આપણા આસપાસમાં છે ને આપણને પાણી સારું પ્રમાણ માં મળે તો આપણું જીવન એકદમ સરળ બને છે બેન તમે તો જોયું હશે ને પાણી વગર જીવન કેવું રહે છે.
હા તો હું કહું ને તો પાણી અમૂલ્ય ભેટ છે. અ પાણી તો આપણા માટે ખુબ જ મહત્વનું હોય છે. પાણી આપણા માટે ખૂબ ઉપયોગ પણ આવે છે હા દરેક માટે પાણી અનવ્ય છે જેમ કે આપણે છે છે ને પછી પશુ પક્ષી બધાને પાણી ની જરૂરત પડે છે. પાણી વગર છે ને મનુષ્ય પ્રાણી પક્ષી અને એ અસીતત્વ શક્ય જ નથી તેથી જે કહેવામાં આવે છે કે જળ એ જ જીવન છે. હું કહું ને તો પાણી માત્ર તરસ અ પછી છીપાવવા માટે જ નહીં પરંતુ ખેતી ઉદ્યોગ વીજળી અને ઉત્પાદન અ સ્વચ્છતા પર્યાવરણ નું પછી સંતુલન જાળવવા માટે છે ને પણ એટલે અતગ્ય જરૂરી છે. પાણી આપણા દૈનિક જીવનને છે ને અ અભિત્ર ભાગના ભાગને ભાગવે છે. અ હું કહું ને તો ઉઠવીને થઈને રાત્રે સુવારા સુધી જે આપડે અનેક કાર્યોમાં પાણીનો ઉપયોગ કરીએ છે ને જેમ કે રસોઈ બનાવામાં હ ને અને સ્નાન કરવામાં કપડા ધોવામાં સફાઈ કરવામાં અને પછી વાસણ ધોવામાં પીવાનું પાણી આ બધું જ પાણી જે છે ને પછી વિના શક્ય જ નથી આપડા માટે એ આપડા માટે ખુબ જ ઉપયોગી છે અને આપડા માટે ખૂબ જ મહ ત્વનું છે આપડા શરીરના મોટા ભાગના પણ પાણીથી જ બનેલો હોય છે. તેથી સારું અને સ્વાદ જાળવવામાં. અ પછી પૂરતું પાણી પીવું જોઈએ આપણને. અને ભારત કે કૃષિ પ્રધાન દેશ છે તો તમને ખબર જ હશે. આ અહીં ખેડૂતો ખેતી માટે વરસાદને પાણીને ખૂબ જ આધાર રાખે છે. અને વરસાદ ના પડે ને તો અથવા. પાણીના અછત અને સર્જ જે પાક છે ને તે ભારે નુકસાન થઈ જાય છે. એટલે નદીઓ, તળાવો, કૂવાઓ અને. પછી ડેમો દેશના પછી મહત્વના જળ સ્ત્રો છે. તેમની જતન કરવું દરેક નાગરિક ની ફરજ છે. આજના સમય મા પાણીને છે ને અ અ અચ્છા તને પછી ગંભીર સમસ્યાઓ છે ને બની રહી છે. વિદતી વસ્તી પછી પાણી નો બગાડ, પ્રદુષણ અને અબોહવા આ બધું છે ને પાણીને છે ને ઉપલધ થઈ રહી છે. જો આપે આજથી જ પાણીનો બચાવ કરીશું ને તો આપણને છે ને ભવિષ્ય પીવાનું પાણી અને પછી ડોલર પાણી આ બધું જ મળશે. તમને તો ખબર જ હશે કે પાણી જો છે. તે સમુદ્ર નદીઓમાં ખારો પાણી મળે છે. અને તળાવના કુવામાં એ મીઠું પાણી મળે છે આપડા મીઠું પાણી પીએ છીએ એટલે આપણું મીઠું પાણી ખુબ જ ઓછું છે. હવે તો કુવાઓ સુખાઈ ગયા છે તળાવો સુખ ખાઈ ગયા છે ને પાણી આપણને ખૂબ જ એટલે. મળતું નથી પાણી બચાવવા માટે છે ને આપણને નળ ખુલ્લા ન રાખવા જોઈએ. જેમ કે તમારા ઘરમાં જેમ બાળકો હોય છે હાથ પગ ધોતા હોય છે. નળ ચાળુ કરી મુકતા હોય છે ને બંધ નથી કરતા તેને સમજાવવું જોઈએ. અને કોઈ કોઈ તો એવા પણ એટલે વિદ્યાર્થીઓ કે બાળકો હોય છે જે નળ ચાલુ કરીને મો એટલે ઘસ્યા જ કરતા હોયને પાણી એમ નળ ચાળુ કરીને ફેક્યા કરતા હોય. તે પાણીનો છે ને બગાડ કરતા હોય છે અને જરાક જેમ કે આપડે છે તે કપડા જે અને વાસણો છે નળ ચાલુ કરી મૂકીને ધોતા જઈએ તે નતી તે ખોટૂ છે આપણને જરાક જ પાણીમાં બર્તન ધોઈ લેવાનુ જોઈએ. અને બાથરૂમમાં જ આવી તો નળ એટલે ઓપન ન કરવો જોઈએ એટલે પાણી નો ખુબ જ બચાવ કરવો જોઈએ તે આપણે છે ને આપડો ફાળો આપવો જોઈએ. બચાવવા માટે અંતમાં તો હું એજ કહીશું કે પાણી જીવન છે ને આધાર છે. પાણી નું મહત્વ સમજીને છે ને તેનો સદુ પ્રયોગ કરવો જોઈએ. જોઈએ અને તેની બગાડ ન કરવો જોઈએ. તેનો બ બગાડ છે ને અટકાવવો જોઇએ આપણને. આપડી સૌની જવાબદારી છે આ અને આ જો આપડે આજે પાણી બચાવશું ને તો આપનારી પેઢી છે ને તે સુરક્ષિત અને સમુદ્ર ભવિષ્ય. આપી શકી છે આપી શકાય તેમને. અને તેથી ચાલો આપણેે જે છે પાણી છે મળીને એને. પાણીનો બચાવ કરીશું તો તમને ખબર હશે કે પાણી છે ને તે આપણું જીવન છે. પાણી છે અને પ્રકૃતિ સૌથી અમૂલ્ય ભેટ છે આપણા માટે. જે અ ઘેર ઘરમાં પાણી આવતું હોય છે તમને તો ખબર જ હશે કે મુંબઈ છે. ત્યાં પાણીની કેટલી મુશ્ મુસીબતો આવતી છે, ત્યાં પાણી નથી મળતું હોય છે. એમ, જેમ કે આપણને ગુજરાત સાઈડમાં ખુબજ પાણી મળે છે, અને તો પાણી મુખ્ય છે ને સત્રોતા વરસાદ, નદીઓ, તળાવ જેમ કે બધા છે ને. ની એટલે ઝરણાંને એ સમાવેશ થાય છે વરસાદના, કુદરતી એટલે પાણી આપણને બચત કરવું જોઈએ. આજના જમાનામાં તો પાણીના અછર સમગ્ર વિશ્વમાં છે ને. ગંભીર સમસ્યા બની રહી છે હવે તો, હવે તો ઘણી જગ્યાઓ લોકોનો પીવાનું પણ પાણી નથી મળતું ને અવે. કેટલા દૂર-દૂરથી પાણી લેવા જેમ કે, રાજસ્થાન જોઈ લો ત્યાં પાણી નામોનિશાન ના મળી છે. ત્યાં કેટલા મોટા-મોટા એટ છોકરીઓ, એટલા મોટા-મોટા બેતોડ એકસાથ લઇ જઈને, દૂર-દૂરથી પાણી લાવે છે. અને જે પાણી બચાવવા માટે છે ને, આપણેે છે ને ઘણો સરળ ઉપયોગ કરવો જોઈએ. અને દાંત સાફ કરતી વખતે પાણી ઓછો ઉપયોગ કરવો જોઈએ, નળ ખુલ્લો ના રાખ જોઈએ, અને પાણીનો ખુબ જ સારી રીતે બચાવ કરવો જોઈએ. આપણે શાળાઓમાં શિક્ષકો જે છે ને, તે વિદ્યાર્થીઓને પણ પાણીની એટલે બચાવો, એટલે ભૂમિક, તે લોકોને પણ ભજા એટલે શીખાવું જોઈએ, શાળામાં, ઘેરમાં. અને આપેલી પાણીનો ખુબ જ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. જોઈએ, અને તેના વગર પૃથ્વી પર છે ને, કોઈ પણ જીવને અસત્ય છે, જીવવા માટે પાણીનું દરેક બુંદ છે ને, અમૂલ્ય હોય છે. તે તેનુજ. છે ને સરરદ પ્રયોગ કરવો જોઈએ, અને તેને છેને ફેંકવુંના જોઈએ, વેસ્ટના કરવું જોઈએ. જો આપણે આજે પાણી બચાવશું, તો આપણને સુરક્ષિત અ ભવિષ્યમાં થશે, હા ને. તો પાણી બચાવો દરેક ટીપા-ટીપા આપણને ખુબ જ કિંમતી હોય છે.
હા, બેન તમે જે કીધુંને તે ખરેખર સાચું જ કીધું કે પાણી જે છે ને, ઈ ખુબ જ અમૂલ્ય છે. ને, આપણા દેશમાં છે ને પાણી ખુબ જ પ્રમાણમાં છે, પરંતુ ખારું પાણી છે ને, આપણા દેશમાં સેવન્ટી વન ટકા છે. ને, ખાલી ટ્વેન્ટી નાઇન ટકા આપણા દેશમાં મીઠું પાણી છે. એટલે એ જે ખારું પાણી છે ને, તે સમુદ્રઓમાં છે. ને, એ વધારે એટલે ઉપયોગમાં નથી લેવાતું. પાણી એટલા માટે આપણે પાણી બચાવવું જોઈએ, જે મીઠું પાણી છે ને તે આપડા જમીનમાં છે તે અછત બી થઈ જાય છે. ને, આપણા નળોમાં છે, ટાંકીઓમાં ને પછી કેવા જાય આ ડેમોમાં છે ને સંગ્રહિત કરીને સિંચાઈ માટે છે ને ખારા પાણીથી સિંચાઈ ના થાય જેવા આપણા ખેતીપ્રધાન આપણું છે ને આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતીમાં પાણી ખુબ જ પ્રમાણમાં જોઈતું છે. તે આખા વર્ષએ ચોમાસામાં તો છે જ પર આખા વર્ષે ટાઈમ ટાઈમ પર બધા જ પકવાન અ બધા જ જાતના પાકો રે છે ને, પાણી સમય સમર પર જોઈએ તે આ ડેમોમાં સુરક્ષિત રાખે છે પાણી, તે આપણા સિંચાઈ માટે, ખેતીને ખેતી માટે અ લાભદાયી છે પાણી ને આજે આપણે જેમ તમે કીધું કે આ મુંબઈ સાઇટમાં છે ને અ ઉનાળાની ઋતુ શરૂ થાય ને, પછી અડધામાં એટલો પાણીનો અકાલ આવી જાય ને કે એ લોકોને ટેન્કર મંગાવવા પડે છે એટલી પાણીની ખપત પડી જાય છે. કેટલાક લોકોની જમીનમાં પણ સુકાય જાય છે પાણી નથી નીકળતું. એટલે આપણને પાણીને ખુબ જ ઈશ્વરની અમૂલ્ય ભેટ સમજીને ખુબ સાવચેતીથી વાપરવું જોઈએ. ને પાણીનો દુરુપયોગ ના કરવો જોઈએ જેમ કે વાસણ ઘસવામાં જેટલો સમય પાણી જરૂરી છે એક એક તગારામાં પાણી ભરીને એનામાં સાફ વાસણ ઘસી શકાય છે ને જે નળો ખુલ્લા રાખે છે ને એમાં વાસણ ધોય છે ને એમાં વાસણો પણ એટલા ક્લિયર નથી નીકરતા તા ને એમાં પાણીનો બગાડ ખુબ જ થાય છે. એક વાસણમાં તેમાં પાણી ખુબ જ જાય છે ને એમ અ જેમ કે બિલ્ડીંગોમાં અને મોટા મોટા ઘરોમાં છે ને લોકો નળો ચાડી રાખીને બેસીન ના ને વાસણ ધોતા હોય છે એમાં પાણી નો ખૂબ જ બગાડ થાય છે જે આપણને બગાડ થતા અટકાવવો જોઈએ ને આજે આપડે જે પાણી બચાવશું ને તો આપણી આપણી આવનારી પેઢીને અ ખૂબ જ સુરક્ષિત હશે. કેમ કે જે આજે આપણે પાણીનો બગાડ કરશું ને તે મર્યાદિત સમયમાં જ છે. પાણી જે છે ને આજે મર્યાદિત સમયમાં છે. આપડે એમ પાણીનો દુરપયોગને એમ વ્યર્થ કરશું ને તો આજે જ આપણે પાણીને પૂરું કરી મળ મૂકશું આપણી આવનારી પેઢી છે ને એટલે આજનું જીવન ને કાલ નું જીવન એટલે આપડે પર્યાવરણનું ને આપણા ઝાડનું ને આ પાણી નું છે ને આપણને ખુબ જ સારી રીતના ઉપયોગ કરવો જોઈએ દરેક નાગરિકો ને આ દરેક નાગરિકો ને બચાવવા કેવું જોઈએ આજે સરકાર એ પણ છે ને પાણીના વિશે પાણી બચાવો જીવન બચાવો આવું સુત્ર જાહેર કર્યુ છે. આજે લોકોને શિક્ષકોમાં અ સ્કૂલોમાં પણ શીખવે છે. કે પાણીનો દુરુપયોગ ન કરવો જોઈએ. અ જ્યાં ટપ ટપ ટીપા પડતા હોય ને તે તેનો પણ આપણેે કાળજી રાખવી જોઈએ કે એવું નકામાં પાણી વ્યર્થ ના જાય. કેમ કે ટીપે ટીપે ભ સાગર ભ એમ કે ને ટીપે ટીપે સાગર ભરાય એવો છે. એ જે ટીપા છે ને જે એના બી આપ પડે વ્યર્થ સમજતા ને એ નથી સમજવું જોઈએ કેમકે એ બી બહુ મોટી વાત છે. એટલે એમ જો કેહેવા જાય ને તો આપણને પાણીનો દુરપયોગ ના કરવો જોઈએ કેમ કે આપડે આપડી દેશને સુરક્ષા માટે અને આવડાની આવનારી પીઢી માટે જો આપડે એને પ્રેમાળ હોય તો આપડે પાણીનો ખુબ જ સારી રીતના ઉપયોગ કરવો જોઈએ. ને પાણી બચાવો જલ એ જ જીવન છે. એવું સૂત્ર તો છે જ આપડા દેશમાં કે જળ એ જ જીવન છે. અ બેન એવી રીતે કેવા જાય તો આપડે પાણી નું ઘણું બધુ કેવાનું છે. પણ આજે તમારી જોડે વાત કરવામાં મને ખુબ જ આનંદ આવ્યો.
મને પણ તમારો ખૂબ ખૂબ આભાર.